હાલો મજામાં
બસ ભાઈ મજામાં.
બસ જો શાંતિ ચાલે બોલો તમે કહ કેમનું કેવો ચાલે સંડે.
બસ આા બસ આ ગામડે આવ્યા તા
બરોબર બરોબર બરોબર તો એ ગામડામાં તો ઉતરાયણ ની મજા આવે નઈ
અરે ગામડા માં તો ઉતરાયણ ની જબર મજા આવે. કેમ કે તમને ખુલ્લું આખું ખુલ્લું વાતાવરણ મલે.
સાચી વાત છે સાચી વાત અને ગામડામાં કેવું પતંગ એક વાર કપાયે એટલે જા જાાજ કરે અગાસી માં જેવું ને કે ત્યાં કોઈ પતંગ ઉઊભી રે એ સીધી ઝાડ વૃક્ષ હોય ત્યાં ઝાડમાં જ ભરે
હા એજ અને ગામડામાં તો કેવું કે તમે પતંગ કપાડી હોને તો પાછળ ગયા હો ને તો કઈ ચિંતા ના રહેે મળી બી જાય તમને
હા નાના સાચી વાત છે.
હા લૂટતા હોય ને બધા મજા બી આવે.
હમ હમ અને અત્યારે જુઓ તમે અમદાવાદ આમ તમે જુઓ તો. આમ સિટીઓમાં કેવું થઈ ગયું કે આમ બધા રાત્રે તુક્કલ ઉડાવે હતું. કલ ઉડાવવા બધા પેલા ફેક્ટરીને બધું હોય ત્યાં કેવી આગ લાગે છે. અત્યારે એના લીધે સરકારે એના પર. પ્રતિબંધ મૂકી દીધો છે એ વસ્તુ ગામડામાં તમને ના જોવા મળે ગામડામાં તો મત પતંગો ચગાવે બધા. ભ રાત્રે રાત્ર્રી ભોજન કરે બધા ભેગા થઈને ગામડા.
હા એ આનંદ જ બહુ અલગ છે, ગામડાનો તો તહેવારો ઉજવવાનો સિટી માં કેવું કે લોકો બધા એટલા ભળી મળીને રતા નથી પછી ઉત્તરાયણ કે ગમે તે તહેવાર લઈ લો જોડે ના હોય એટલે એકલા એકલા તહેવાર ઉજવવાની મજા બી ના આવે તમે બધા જોડે હો તો તમને વધારે.
ના ના સા ના ગામડામાં કેવું હોય પહેલાના જમાનાના ગામડામાં એટલે આમ એક આમ શું કેવાય કે મિક્સ ફેમિલી રતું હોય આમ ફૂલ ફેમિલી જેમાં દસ. બાર જણા પંદર જણા હોય એટલામ બધા આટલા બધા એક જ જગ્યાએ ભેગા થઈને પતંગ ચગાવે. ત્યાં તો એવું બી હોય છે કે આમ મસ્ત જગ્યા એવી હોય જ્યાં બધા ગામડાના ભેગા થઈને એક જગ્યાએ હતી. પત ચગાવ છે.
હા એ વાત સાચી કે ભાઈ ગામડામાં તમે એક સાથે ભેગા મળીને ચકાી શકો. અને સિટી માં તો કેવું કે બધાના અલગ અલગ ટેરસ હોય એ બી નાના નાના હોય હા. એટલે એટલે મજા બી ના આવે ને બીક લાગે કે કે નાની નાની પાળીઓ હોય સિટીમાં તો પડી જવાની બીક લાગે ગામડામાં તો બધું મોટું હોય ને સારી રીતે વ્યવસ્થિત કરેલું હોય ને એટલે મજા ભી અલગ આવે
અને એમાં બી કેવું હોયવે અમુક ના તો ફ્લેટ્સ હોય એટલે ફ્લેટ્સમાં એક વીસ પચ્ચીસ ફેમિલી એક જગ્યાએથી એક જ ટેરસ પરથી પતંગ ચગાવે એટલે આપણને પતંગ ચગાવવાની બી મજા ના આવે છે. સ્પેસ એટલી ના મળે પતંગ ચગાવવાની
હા એ જ પેલી વસ્તુ તો એ થઇ જાય કે ઊભું રહેવું કે પતંગ ચગાવીએ જ
સાર ત સાચી વાત છે સાચી વાત છે, બોલો હામ એવું નહી કે ખાલી ઉતરાયણ તેવ ઘણા બધા તહેવાર એવા છે જેંમ આમ તમે ટ્રેડિશન ને મોર્ડર્ન જુઓ ને અત્યારે નવરાત્રી જ લઈ લો પેલા નવરાત્રી કેવું આમ પેલા ટ્રેડિશન માં જોવા જઈએ તો આમ ઢોલ ને ખાલી પેલા શરણાઈ પરત ખાલી આમ તાલ જ બધા ગરબા ગાતા હતા જાતે માઇક પર ગાઈ ને ગરબા ગાતા. પેલા અને એજ વસ્તુ અત્યારે કેવી થઈ ગઈ. અત્યારે હ ડીજે સાઉન્ડ સિસ્ટમ મૂકી દીધું એને જાતે વાગ્યા કરે ને એને જાતે ગરબા ગાય, બધા પણ જે ટ્રેડિશન ના પહેલાના ઘર પેલાના ગરબા હતા ટેન્શન ના કે આમ મોડ માઈક થી ઓર્કેસ્ટ્રા ટાાઈપ માઈક થી ગાય ને એક સાઈડ ઢોલ વાગે. ત્રણ તાળી એવા ગરબા અત્યારે હવે નહીં ઓછા રહ્યા છે બહુ નહી, હોય હ્યા એવા ગરબા
હા એજ ને મજા બી ના આવે અને કેવું કે તમે પાર્ટી પ્લોટ કે મોટી જગ્યાએ ડીજે વાળા માં ગો ને તો ઘણા લોકોને ડીજે સતતું બી નથી મતલબ હેરાન થઈ જાય એના વાય.
ના ના સાચી વાત છે અને કેવું આમ. જોવા જઈએ ને તો અત્યારે હવે એની મજા બી એટલી રહી નથી કે એ પાર્ટી. પ્લોટમાં શું હોય એટલું બધું પબ્લિક પાર્ટી પ્લોટમાં થઈ ગયું છે કે તમ ઘરબા ગાવાની બી મજા ના આવે. એજ વસ્તુ પહેલાના ટ્રેડિશન માં. કેું આમ બધા ગામડું હોય આમ પૂળ હોય. પોળમાં બધા આમ બધા ફ એક જ બોર્ડ ના ખાલી મેમ્બર્સ હોય બધા ભેગા થઈને ગરબા રમે. ગબ્બળો બનાવે પેલો આમ નાના નાના ગબ્બળો બનાવે માતાજીના હવે એવું કશું જોવા ગબ્બળો બી જોવા નહી મળતા હોય તો કઈ.
હા એજ એવું બધું કશું નથી મળતું મને બીજું કે. એક ઇ ઇનસિક્યોરિટી વધી ગઈ જેમ કે પહેલા ગામડામાં કે સિટીમાં શેરી શેરીએ થતા. અને આપણા જાણ જાણતા લોકો હતા. પણ હવે કેવું કે તમે પાર્ટી પ્લોટ કે મોટી જગ્યાઓ માં જાઓાવ ને એટલે છેડતી વધી ગઈ અને બધા ઘણા બધા બીજા પ્રશ્નો પણ વધી ગયા.
સાચી વાત છે હ ગર્લ્સ પ્રાાઈવેસી સિક્યોરિટી બી હવે અત્યારે કોઈકના મા બાપ એવા હોય જે રાત્રે પોતાની છોકરીને હવે બહાર રમવા ના મોકલે. સ પ્રાાઈવેસી ના લીધે કે છોકરીને અત્યારે એમ કેવાનું મિનિંગ કે રાત્રે બબ્બે ત્રણ ત્રણ ચ ચાર. ચાર હવાર વાગે ત્યાં સુધી છોકરીને તો કોઈ રાત્રે બહાર મોકલે નહી એકલી.
ના હમ.
અન બીજી વસ્તુ એ છે કે અત્યાર પહેલા પહેલાના જમાનામાં તમે જોજો. કે કોઈ બી તહેવાર હોય એક્સ વાઇ ઝેડ કે અને તહેવાર માં બધા ભેગા થઈ ને તહેવારબ જ્યારે અત્યારના તહેવાર એવા થ ગયા કે બધા પોતાની ઘેર જ તેહેવાર. અને કોઈને ટાઈમ બી નહી મળે અત્યારે તો તહેવાર ન બી પેલા તો. જોબ્સ ને બિઝનેસ ના લીધે એટલે મોંઘવારી ને એ બધું એટલું છે કે કોઈ. વ્યક્તિ તહેવાર માં બી એવું વિચાર છે કે હું મારે કામે જઉં રજા નથી પાડ્યો.
હા એજ વસ્તુ થઈ ગઈ ને હવે જેમ કે દિવાળીનું જ ગણીએ આપડે તો અત્યાર કેવું થઇ ગયું. કે ભાઈ દિવાળી આવીઈ બે ત્રણ ફટાકડા ફોડ્યા મજા લીધી. અને પટી ગયું અને પેલા તો કેવું હતું કે ભાઈ. દિવાળી આવી તમે એકબીજા ને ઘેર જયા મળવા ગયા ફટાકડા ફોડ્યા પછી બીજા દિવસે. છે બધાના ઘેર જઈ જઈને રામ રામ કેતા હો નવ વર્ષના અને એ મજા અલગ હતી એમ.
ના ના સાચ અને આમ. મજા આવે એમ કે બધા ભાઈબંધો પાછા બધા ભાઈબંધો બી દિવાળીમાં એકબીજાને મળે હેપી ન્યુ યર કે સાલ મુબારક કે આમ મજા આવે બધા ભેગા થઈને ફોટા પડાવે. નવા વર્ષના પહેલાના પેલાના. જમાનામાં તો કેવું હતું કે ભાઈ સવાર ઉઠી ને સવાર વેહલા ગામડામાં જોવા જઈએ તો સવાર ઉઠી ને પહેલા બ. બધા મંદિર જાય મંદિર થી જઈને આવીઈને બધા પેલા પછી પોતાના મા બાપને આમ પગે લાગે. અત્યારે એવું રહ્યું નથી અત્યારે તો સીધા નવું વર્ષે તો બી માણસ દસ. અગિયાર વાગે શાંતિ થી ઉઠશે અન સીધો બાર.
હા એજ ને પેલા તો કેવું કે બાઈકો કે ગમે તે સુવિધા. તો બી લોકો સવારે મંદિર ચાલી જતા કેમકે. કોઈ દિવસ ના જતા હોય પણ એ દિવસે તો કે ફરજીયાત જવું જ પડે કે આપડણે.
ના ના સાચી વાત છે અને આમ જોયા જઈએ ને તમ કેવું છે કે. પેલાના તહેવારોની ઘણી મજા આપડણે જયારે નાના હતા. ત્યારે કેવું હતું વિચારો તહેવારો, તહેવાર માં આપણને કોઈ ભયબંધ ને બાર શોધવા ના જવો પડે, કે ભાઈ આવો આજ દિવાળી છે આપડે ફટાકડા ફોડીએ, અને અત્યારે તો તમારૂ ભાઈબંધો માટે તમે તરસો કે ભાઈ કોઈ ભાઈબંધ દેખા તો નહીં કવ એને જો ફટાકડા ફોડું.
હા એજ ને પેલા તો દિવાળી માં વગર કીધે તમારું પંદર વીસ નું ટોળું થઈ જતું અને. મતલબ તમે બોલાવી બોલાવવા બી ના પડે અત્યારે તો તમે બોલાય બોલાય ના હોય ને તો બી તમે બે જણા જ હોય.
પણ પહેલાની ઉત્તરાયણ કેવી હતી કે ઉત્તરાયણમાં આપણે પેલા. અરે ચૌદ જાન્યુઆરી, ઉત્તરાયણ જેવી દિવાણી પત એવી તો આપણી ઉત્તરાયણ ચાલુ થાય, અતયારતો ઉતરાયણના દિવસે પતંગો ચકતી નહી દેખાતી બાર.
એજને આપડે. ચૌદ જાન્યુઆરી ના તો ઉત્તરાયણ હોય ને તો તેર અને બાર ના તો કિન્ના બાજતા. અને એવું બધું પેલાથી કરી રાખતા કે ભાઈ. ઉત્તરાયણ ના દિવસે તો ખાલી પતંગ જ ચકશે બીજું કઈ કામ નહી થાય.
ત્યારે, અને પેલા એવું હતું કે આમ. કેવું આમ, આમ બધા ભાઈબંધો હોયને આમ તો. કેવાનું મીન તો ઉત્તરાયણ છે. તો ચાલો ચાર થી પાંચ દિવસ પેલા બાર પતંગની દોરીની ખરીદી કરવા માટે આપડણે વેલા જતા રહીયએ. પર આપડે દિવાળી પતેને પછી દોરી. પતંગો લહાન ચાલુ કરી દે, ચલો ભાઈ દ દર રવિવાર આપડે ઉપર પતંગ ચગવા ચઢીશું રવિવાર આપણને ઉતરાયણ થયું. પેલા લાગતું હતું.
હા એજ ને. અને હોળી નું લઈએ તો બી કેવું, પેલા તો આપડે કેવું કે રંગ લાવતા. લોકો છાણ લાવતા, અને ઘણું બધું જુદું જુદું લઈને આવતા, અને મજા આવતી.
ના ના સાચી, હને પેલા તો ધૂરે હોળીમાં પેલા કેવું બધા. ઘેર ઘેર પોળ હોય ને, એની તો પૈસા ઉઘરાવે. હોલિકા દહન, હોળીના હોળી દહન માટે બધા. આપડે હોળી માતાજી ના દહન માટે બધા લાકડા ના પૈસા ઘેર ઘર ઉભરાયને બધા. ભેગા થઈને લાકડા લેવા જાય લાકડા લઈને આવે, પછી હો લાડકા લા કડા બધા ગોઠવે, એના પર પતંગો લગાવે ને બધું લગાવે, પછી એની. પૂજા કરીને કેવું આમ, પૂજા કરે. હવે અત્યારે એ બી ઓછું થઈ ગયું છે, એટલું બધું રહ્યું નહી. હવે
હા હા એજ ને, એ બધું મતલબ પેલા પૈસા ઉઘરાવ તા, અને અને અમુક. મુક લોકો ના પાડે, અમુક લોકો હા પાડે, એ જે એ મજા હતી ને, એ અલગ હતી.
ત્યારે, અને મજા આવે એમ, તા હો તહેવારો વારે ઘડીએ આવા તહેવારો હવે આપણા ગુજરાતી સિઝન માં કહીએ તો હવે આવા તહેવારો આવવાના ચાલુ થશે બધા.
હવે સ્ટાર્ટિંગ થી ગણપતિ. થી લઈને નવરાત્રી, જન્માષ્ટમી બધા તહેવારો આવશે, એટલે કેવું આમ મજા આવે. પણ હવે આમ. એને કેવી રીતે ઉજવવો, અને કેટલો સારો સેલિબ્રેટ કરવો, એના માટે પબ્લિક જોડે ટાઈમ નથી.
કે પેલો વિચારશું હું દસ દિવસ ગણપતિ. તહેવાર છે, ગણપતિ ઉત્સવ માં હું દસ દિવસ ડેલી થઈ જઈશ, તો મારું કામ પણ કરશે?
એજ એજ અને કેવું એ, અત્યારે રક્ષાબંધન આઈ રહી છે. તો જેમ કે પેલા બેન વિચારી ગમે તેટલી દૂર હોય ને તો ઘરે આવતી, કા તો ભાઈ પાસે ટાઈમ હો તો એ જતો. પણ અત્યારે કેવું કે ઓનલાઈન. રક્ષાબંધન કહી દીધું અને પછી રાખડી બી કોખા જોડે મોકલાય દીધી.
ના ના સાચી વાત છે અત્યારે બહુ આમ કવાનું મિન કે બહુ બિઝી લાઈફ થઈ ગઈ છે અત્યારે બધાની. કોઈને કોઈની પાસે કશો ટાઈમ નથી અત્યારે એવું કે તહેવાર છે ભ ચલો તહેવાર ર આવીને જતો રહેશે પણ કામ તો આટલી જિંદગી છે ને ભાઈ કામ તો કરવું જ પડશે. એવું વિચારે.
હાને, લોકો પાસે અત્ય્યારે તહેવારનો તો શું લોકો પાસે બેહવાનો ટાઈમ નથી.
ના ના સાચી વાત છે, અને અત્યારે કેવું છે.
કે બધા એકબીજા પ્રત્યે આમ કોઈ એવું રાખતા નથી. કે ભાઈ ચાલલો આજે તહેવાર છે તો આ ઘેર આપડે મળવા જઈએ એવા અ્યા્યારે કોઈ એવો ટાઈમ જ નથી મળવા જવાનો.
હા એજ ને, પેલા તો કેવાય ના ગમે તેટલું- રાતે મળવા જઈશું કા તો સવારે વહેલા જઈશું પણ એક વાર મળી ને તો આવશુ જ.
ના ના સાચી વાત છે આમ મજા આવે બધા ભેગા થઈને મળતા હઈય તો, પણ બધા ભેગા થઈએ તો બી કેવી મજા આવે એમ, કે ભાઈ ચલો બધા આજે ભેગા થયા. એ પ્રેમભાવ બી વધે એટલો, દુખ સુખ ની બધા વાતો બી કરે બધી.
તેજ ને દિવાળી ટાઈમે મતલબ બધા કાકા ફય ના છોકરા ઘરે આવે તો કેટલો ઉત્સાહ વધરી ગયા
ત્યારે અને બહુ ટાઈમે બધા ભાઈઓ મળે મામા ભ હોઈના છોકરા મળે. તો બી મજા આવે એમ કે ભાઈ ચલો બધા ભાઈઓ ભેગા થઈ એક રાત બધા એન્જોય કરે નાઈટમાં પતા રમે ને એવું બધું કરે મજા આવે.
હા એ મજા અલગ છે.
હમ હમ બોલો ત બીજું શું ચાલે શાંતિ બીજું?
બસ શાંતિ.
તો ચાલલો મળ્યા તારે પછી તારે દિવાળી માં અવે.
ઓકે ચલો મલીએ.
હમ હમ.
બ.